હલો
કેમ છો બેન
હેલો
હેલો કેમ છો બેન
મજામાં તુમે કેમ છો
હ હું મજામાંત છું
બોલો ન
શું કરો છો
કછ નથી
મોબાઈલ જોયું છું હા ઓકે હું હું પણ મજામાં છું આજ મને ના તારી સાથે નવી કલા શીખવાની મહત્વ આ વિષય પર વિસ્તાર થી વાત કરવાનું છે
વા તો ખુબ પ્રેરણાદાયક અને ઉપયોગી વિષય છે આજ એના સમયમાં નવી કલા સીખવી બહુ જરૂરી બની ગઈ છે
હા આ સાચું છે આજકાલ ના દુનિયામાં દરરોજ નવીન વસ્તુઓ નવીન ટેકનોલોજી નવા કામ અને નવા અવસર આવત રહે એટલે કેવલે એક જ વસ્તુ જાનવી કાફવી નથી બરાબર ને પણ સમય સાથે નવી ક કલા શીખવતા રહેવું જરૂરી છે હ
હા બિકુલ બિલકુ લર્નિંગ યુ સ્કલ તને પોતાની અંદર નવી ક્ષમતા વિકસિત કરવી એ સિલાઈ કઢાઈ કુકિંગ કમ્પ્યુટર મોબાઈલ એડિટિંગ ભાષા ડિઝાઇનિંગ મેકઅપ માર્કેટિંગ બોલવાની કલા સમય વ્યવસ્થાપન કશું પણ હોઈ શકે
હા મને લાગે છે કે નવી કલા શીખવું કેવલ લોકો નોક અથવા કમાઈ માટે જ નથી પણ પોતાનું સુધારવાના માટે પણ ખૂબ જરૂરી છે
હા એકદમ નવી કલા વ્યક્તિને આત્મનિર્ભર આત્મવિશ્વાસી અને સમય સાથે ચાલતી બનાવે છે
આજે નવી કલા શીખવાની જરૂરત શા માટે વધી ગઈ છે
કારણ કે આજનો સમય સ્પર્ધાનો સમય છે. જે વ્યક્તિ નવી વસ્તુઓ શીખે છે, એ આગળ વધે છે. જે કેવલ જૂની રીત પર અટકાય છે, એ પછળ રહી રહી રહી જાય છે.
હા પેલા તો એક કલાથી હ આખું જીવન ચાલતા હતું પણ હવે બા જાર કામ ગ્રાહકની પસંદ ટેકનોલોજી બધું ખૂબ તેજીથી બદલાય છે.
એકદમ એકદમ સારું વાત ઉદાહરણ તરીકે કોઈને કેવલ સાદી સિલાઈ આવડતી હોય પણ જો એ બ્લાઉઝ ડિઝાઇન, મશીન એમ્બ્રોયડરી, ફૅશન કટિંગ, ઓનલાઈન ઓર્ડર લેવું, સોશિયલ મીડિયા પર કામ બતાવવું આ બધું શીખી લે તો એનો વ્યવસાય ઘણો આગળ વધી શકે.
હા સાચી વાત છે, વાહ ઈતની નવી કલા વ્યક્તિ ના ચૂના કામ ને ન નવી તાકાત આપી શકે
હા અને એ વ્યક્તિને સમય સાથે ચાલવાની શક્તિ આપે છે ને
હા. નવી કલા શીખવાના ફાયદા શું છે, તમને ખબર છે? નવી કલા મને ફસ ફાયદા શું શું છે?
હમ. ઘણા ફાયદા છે, ને પેલો ફાયદા આત્માવિશ્વાસ વધે છે, બીજો ફાયદા અ કમાઈ ને નવી તકો મળે છે, તીજો ફાયદા વ્યક્તિ આત્મનિર્ભર બને છે, ચોથો ફાયદા સમય નો સાચો ઉપયોગ થાય છે. પાંચમો ફાયદા બુદ્ધિ, વિચારશક્તિ, અને ક્રિએટિવિટી વધે છે, છોટો ફાયદા વ્યક્તિ બદલતા સમય સાથેે ચલવા લાયક બને છે.
હા મને પણ લાગે છે, કે જે વ્યક્તિ કશું નવ શીખે છે ને એને પોતાના ઉપર વિશ્વાસ વધારે આવે છે, હ.
હા એકદમ જેમ જેમ આપણે નવી વસ્તુ શીખે તેમ તેમ મનમાં થાય કે હું પણ કરી શકું છું.
હમ નવી કલા શીખવાથી આત્મનિર્ભરતા કેવી રીતે આવી
અ ધારીએે કે કોઈ સ્ત્રીને સિલાઈ આવડતી ન હોય તો ન પોતાના કપડા માટે, ઘરમાં નાના મોટા કામ માટે, બીજા પર નિર્ભર રહે પણ જો એ સિલાઈ શીખી લે તો પોતાનું કામ પાતે કરી શકે ઘરના લોકો ના કપડા કરી શકે અને ચાહે તો કમાઈ પણ કરી શકે
બરાબર આ તો ખુબ મહત્વની વાત છે, નવી કલા વ્યક્તિને મને કોઈની રાહ જોવી ના પડે એવી તાકાત આ અપે છે.
એકદમ કુકિંગ, ટેલરિંગ, બેસિક કમ્પ્યુટર, ઓનલાઈઇન પેમેન્ટ, મોબાઈલ હે હેન્ડલિંંગ, કમ્યુનિકેશન આ બધી કલા રોઝિંદા જીવન સે સરળ બનાવે છે ને
હા નવી કલા કમાઈ માં કેવી રીતે મદદ કરે છે?
બહુ જ સારી રીતે આજે કઈ પાન સ્કિલથી ઇન્કમ જનરેટ કરી શકાય છે. જેમકે સિલાઈ અની બ્લાઉઝ સ્ટિચિંગ, મહેંદી મેકઅપ, બ્યુટી પાર્લર, કેક બનાવો, પાપડ, લોણચું, નાસ્ તા બનાવો, મોબાઈલ થી વિડીિયો એડિટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, એમબ્રડ્રી જુવેલરી મેકિંગ ટીચિંગ લેંગ્વેજ ટ્રસલે ટ્રાસલેટન
હા આજે ઘર બેઠા પણ સ્કીલ થી કરી શકાાય છે
હા નવી કલા વ્યક્તિની નોકરી પર જ નિર્ભર ના રાખે એ પોતાની કામ શર કરવાની પણ હિંમત આપી છે
શોતી કલા ગલાથી વ્યવસાય અ ઘણી વાર લોકો શોક માટેશું શ કે છે એ પાછળ વ્યવસાય બની છે
પાચન
શકે છે
જરૂર ઘણા વ્યવસાય શોકમાંથી જ શર થયા છે કોઈને ડ્રેસ ડિઝાઇન કરવાનો શોખ હોય પણ પાછળ બુટિક બની શકે કોઈને કુકિંગ નો શોખ હોય તો હોમ ફૂડ બિઝનેસ બની શકે કોઈનું મહેંદી આવડતી હોય તો બ્રાઇડલ મહેંદી આર્ટિસ્ટ બની શકે
વાહ એટલે શોક ને પણ ગઈ
હા યોગ્ય માર્ગદર્શન પ્રેક્ટિસ અને મહેનત હોય તો શોક પણ કરિયર બની શકે
નવી કલા શીખવાથી મન અને દિમાગ પર શું અસર પડે છે
નવી કલા શીખવાથી મનને દિમાગ પર શું અસર પડે છે ખૂબ સારું અસર પડે છે નવી વસ્તુ શીખવાતી દિમાગ સક્રિય રહે છે યાદશક્તિ ધ્યાન સમસ્યા સુલજવાની ક્ષમતા અને ક્રિએટિવિટી વધી છે
હા જે લોકો નવ શકતા રહે છે ને એ માનસિક રીતે વધારે ફ્રેશ લાગે છે
હા એકદમ નવી કલા શીખવું એ બ્રેન એક્સરસાઇઝ જેવું છે એ અ બોર્ડમ ઓછો કરે છે અને જીવનમાં ઉત્સાહ લાવે છે
બરા નવી કલાશ સમય ભ સાચો ઉપયોગ કેવી રીતે થાય
ઘણા લોકો કહે છે કે મારા પાસે સમય છે પણ શું કરું એવા સમય નવી કલા શિકવી એ સ વય સરી ઉપયોગ છે મોબાઈલમાં ફાલતુ સ્ક્રોલ કરવા કરતા સિ ઈનું નવા પેટન શીખો રેસીપી શીખો બેસિક ગ્લિશ શીખો ઓનલાઈન માર્કેટિંગ્ માર્્કેટિંગ સીખો ડિઝાઇનિંગ સીખો કમ્યુનિકેશન સીખો
હા એનાથી સમય પણ બચે અને કશુંયા કશું મળે પણ
હ બિલકુલ સમય નું રૂપાંતર વિકાસમાં થાય છે ને
હમ સ્ત્રીિયા માટે હમ નવી કલા માટે મહત્વને મને ખાસ પૂછવું છે સ્ત્રીઓ માટે નવી કલા શખ શા માટે મહત્વની છે
કારણ કે ઘન સ્ત્રીઓ ઘર પરિવાર બાળકો જવાબદારીઓમાં એટલી વ્યસ્ત રહે છે કે પોતાની ઓળખ પાછળ રહી જાય છે નવી કલા શીખવાની એ પાતોની ક્ષમતાની ખબર પડી છે
હા અને એથી કમાઈને પણ શક્યતા બને છે
એકદમ ઘર સાંભાળતા સાંભાળતા પણ સ્ત્રી ઓનલાઈન અથવા ઓફલાઈન સ્કિલ શીખી શકે છે પછી એ સ્કેલથી પાર્ટ ટાઈમ કામ હોમ બિઝનેસ અથવા ફુલ ટાઈમ કરિયર પણ બની શકે
આ સ્ત્રી આર્થિક રીતે પણ મજબૂત બને
હા અને એનો આત્મવિશ્વાસ પણ ખુબ વધે છે
નવી કલા શિક્ષણમાં આવતા અડચનો
કારણો ઘણા હોય શકે સમયનો અભાવ પૈસાની તંગી આત્મવિશ્વાસની કમી હવે ઉમ્ર થઈ ગઈ એવો વિચાર ઘરની જવાબદારીઓ યોગ્ય માર્ગદર્શન મળળવું સુરૂઆત કેવી રીતે કરવી એને સમજાવવું
હમ હ ખાસ કરીને હવે શું શીખવું અથવા મારી ઉંમર ગઈ આ વિચાર પણ લોકોને રોકી દેશે
પણ સાચું જોઈ તો શીખવાની કોઈ ઉંમર નથી ઈચ્છા હોય તો વ્યક્તિ કોઈ પણ ઉમર ઉમરેનેવી કલા શીખે છે
બરાબર તો નવી કલા શીખવા માટે શું કરવું
હ પહેલે વાત
ચાલો બીજું કાલ ભ વાત કરી લો હા સાંભળો
ઓ ઓકે હા